મારે તો બેલ છે.
ભૈના સમુજી બોલો
એક વાલે ઉલો કપાઈ ગો એ રિજેક્ટ થઇ જયો
હ.
એક આ રિજેક્ટ થઈ ગયું ને એક ચેડી તમે કોલ કરવાજો કે નહી એ ચાલુ કરવાનું ઓપ્શન આવ ઈ દબાવ તો રિજેક્ટ થઈ ગયો
હ એ તો શું થાય હવે
એ હવે શું થાયારું રિજેક્ટ થા કરે ને મ રડે
એલે મા ડીડી વનમાંલ ગમ નહીં
ચી
દીદી વન એમાં હ આમ ના બધા ફેલતો છે કૃપયો આવતો નઈ રા
હ ના મારા તો કોલ ફેલ થઈ ગયા ને હત્તર અઢાર પોવા જીવ
હા.
અઢાર કોલે પહોંચી ગયો હોળી હતો.
મારે કોલ બતાવતું હજી.
હવે તારે મને ફોન કરવાના ફમે.
હાં
હવે તારે ફોન કરવાના આમા
તાય ન મને છેતરી હતો મારે કોઈ ના મ્યું તું તું ફોન કરી છે
અલા આ બધું મળે તું પૂછ દેને પૂછવું હોય જત પૂછવ
ના નાહી પૂછું
એટલે એમાંથી ખબર બે બે અડધી અડધી. ધી મિનિટ મળે અડધી મિનિટો ત મળે બાર મિનિટ. અડધી મિનિટ ઉમર માગે. મા હા.
અને શું કેવાય એટલું કેવાય ને, મારે કોલ ના આવડી મંગળવાર ન બધું અપડેટ થાય મારે કેને.
તારે હાલ તું તુંમેથી તું મને કોલ કરી લેે.
આ્યો કબર ધરવા
કવાત કપાઈ ને.
ના ના કમ્પ્લીટ આવે.
અ પેલા પછી એું મેથડ નથી કધું ડેા બંધ થઈને ચાલુ છે એ જ પ્રોબ્લેમ જો હશે. ડેટા નાખ ઈ ડેટા બંધ થઈ ને ચાલુ છે ને એમ જ પ્રોબ્લેમ જોર.
તે એમ કર્યું હ છે.
એટ ઓટોમેટિક બંધ થઈ ને ચાલુ જ જી કે શું.
વલું.
મારે પણ વધો નહી. મારે બીજી એડીરી બીજી આડી શેરી.
મા દેડી છે.
હા તો મારે પાંચ નંબર ઉપર બીજી આઈડી ખોલેલી છે.
મને દીદી દીદી ભનને ફોટ લઈહાલ દ હો બસ.
સનો ડી ડી વન ન.
હા.
ટ્રાય કર હો એ પુડા ફૂલ સપર્ટ.
એ ટી પી લઈ દીજી બવાલ નહી, એ આખરે મિશન આવે એક રેફરી પૂરું થઇ જાય છે એક આ સેલ ટ્રાય કરો હશે.
કે હ એલકે આવે છે કે ના ના આવે. એ
હા.
ના એ તો કોદારો પા રામવું જ નહી રામવું ખરી પણ એમ પેલું કેહેવાય, ને પેલું બનાવું જ નહી. હમ. રેફર કરવો જ નહી કો શું હે કરું બધા ફેલ થકી શું હેરાન કરવા કે.
અલા મેં એક વખત એક ગેમ કરી હતી હારી દું. એમાં મેં કેને રેફર કર્યા પોનસો રૂપિયા મળ્યા. એ ફંસોથી ગડા મ બે હજાર કે એટલા મારચ હતાા પદ આરુ. ખટાયા પરરા પરી ને હઠ હજાર રૂપિયા વિડ્રો કર્યા. એ હજાર આ હજાર મધ રિચાર્જ કરાઈ દીધું.
એમ તો થય જ એમ તો આવે ત તો આવી મજા આવેમ બનીય.
આવે તાર તો મજા આવે. પી છે
ના ના આવી જ છું કરવાનું કે.
હ દે પણ ફેલ થાય નઈ નહી ગમતુ, સારુ
એક એક પાઈ છે, મારે એક એક બાજુ અમા આપલ સેવ ગમ ત મ મલી હે
હા.
કારણ એક રૂપિયો ફ થતો નહી એક રૂપિયો કેને રૂપિયો.
તો એ લખી ગારું ફેલ્ડ ના થાય એ ગેમ જ રખ ફેલ્ડ થઈ ને એમાં નઈ મજા આવતી.
પણ આમ નહી એને એને આડી એવી થઈ એક રૂ એ દ હજાર એડ કરી જોવા. એક એને શરૂઆતમાં ખલી બે વખત ફેલ છે રઈ. આજ સુધી એક રૂપિયો કેન રૂપિયો ફેલાનાઈ છે વિચાર કરે અને આજી વિલખ દિવસ ના પસોસો કમ પ લાખ એક રેફર કરેચસો આ જ જોઈ ગય તુ
એ તારે ફેટ ના થાય તું જેટપી છે, ઘરે
તો વિચારતો કે
લિમિટ બાર પૈસા તું કાઢ નાખે બોલ ત ફેલ્ટ ના થાય તો ફેલ થાય ને પ્રોબ્લેમ થાય તારુ
તો ફેરનો પ્રોબ્લેમ છે. મોટી પ્રોબ્લેમ છે, મોટી મો તો કદી
એ વાકમાં ફેડ, નતા દાદા પાા પ
એ આપડો કદી આશે ફોન ચાલુ છેે.
હા
આમાં પછી કોકનો ઓફન આવી જાય પછી
તો ઉપાડવાનો નહી ના કે વળી અવાજ નતો રહેે.
ઉપકડાય ન
ના ઉપાડવાનું નઈ જ ઉપાડવા ત તો આ કપાઈાય પછી. રિજેક્ટ થઈ જાય વળી તું મારું બૂસ મારી નાખે વળી
ત રીજેટ થ જ ત તારે શું ઘટી જાય.
મારે કોલ કઢ થાય
માથ
મા તને
એવું કહેતો રે સર
હા. ચેમ થોડું લશિન પાછ
પતા હા બીજું કેમ કેવું ચાલે છે, ધંધા પાણી
હો નહી હ નર વધી તો છે. લા સ વગર પ અરા શનિવારના તમે ગથ્થ ભણ્યા જ નહી શનિવાર ના ચૂંટણી હતી આખો દાડીી ઓમ તે હો ગોટા દન ર ખિડ્યા અચા
ચ ચની ચૂટની
અ ઓય સભ્યની નેહાાલમાં પુડા ગમે, તે
શબ્ય
આપડે સફાઈ મંત્રી જીએસ એવા બધા મ બના પ રા બધું વાડે
યા હાલમાં
ઓવ હ
એક ફોરામ પાથી દુગને
ના અરે આપડે એમાં કોઈ ઇન્ટરેસ્ટ નહી.
હા
અમારે હ એકવી તારીખ ના ટીમ રમવા આવવાની છે, ખોખો ની
પંચાયત આવાનું શે
લાખણી ખેલમહાકુંભ છે ને
પેલા પેલા ઉટ ત હમે હસી દ
હમ હમ
ખિષણીની
ખા બનના
એ કે વળરી મે પગલી પગલી ત
પણ એ તો ઈ તો બલીમને ઈ તો ઈ અમારા તાલુકામાં નહ આવતા ઈ દીવદર તાલુકામાં આવે ની કબડી
હા અહીં તોદીવ જ લાગે
ઓ અમારે લાગણી લાગે
હ હમ એ કાલની
હા માલના અમાર તો થે રી
નું માધા તાપ મરી જ મુતો
એ નવી ટ્રેન લોન્ચ થ બાડી પોણી થીડે સુ એ પાણી બધી ચાલે બધી હલો
હમ
બોલ તો નહી ભડા ડદુઆ મારે બધુ ચાલે મગજ ના ખાવાનું પાધું ખોટું
હલો
હ
ખાલી
તા ઉભી ત થેમને
હ
હ
હું પસી મેસેજ કરું કાકા
હા હા હું બસ ખાઈને આવું ખાવાય નહી ખાધું.
એટલો કોલા
આં મારા ચેટલાય ચેટલો ન ત્રણ જણાને ડાઉનલોડ કરાયવું હે
હા એ ડાઉડ કરવાનું મળે કોઈ
ના અરે એ ફર નું કોઈ નઈ મળતું. રેફર નું મળતું હોને તો તો મુ જેટલું હાઈ જેટલા પૈસા કાઢી નાખું
હું મારા અંદાજે એમ તને શું લાગે ચલાવામાં આવશે.
હમ
મારા દય ચલા બણશે એમ
અંદાજી થતું હોય એવા ટાસ્ક કમ્પ્લીટ કરો ને એવા બોન
તો હજુ સુધી મારે પેલા પોસ્ટાકવાતા આવી ખબર ને એ કશું જ નહીં
પણ તું ઈથી તું ફોન કરે ને મને તો તારે ટાસ્ક બતાવે,
તો પણ તું તો મને હોમે થી ફોન કરે
તું કર પણ હનેપે તું કર દે હું ખાઈ ને તને મેસેજ કરું.
હેલી ક હું પહેલાને મેસેજ કરું
તો પણ તી મિનિટ પૂરી થવાની
હા
મેં એ નંબર નાખતા આવડે ને
તું કે
એ તું હાલ બાર દા બાર માં એમાંજા હુ તને કવ એમા નંબર નાખવાનો.
એ નંમર એ નંબર તો ઉપર આવે આવે જ છે, ઘોડી
હા ન્યાથી નંબર લખવાનો પછી કમ્પ્લીટ થઇ જ કે નહી. કપાય નહી એટલે સમબમિટ કરવાનું,
એ તો ખબર છે,
હમ્મ એ સબમિટ કરે ને એટલે અહીયા તા ટાસ્ક એક કમ્પ્લીટ થઇ જાય.
મારે હજુ કયા ટાસ્ક કમ્પ્લીટ નહી જો પ્રોફાઈલ નો શો
મારે એલા હાલ ત્રણ ત્રણ રિજેક્ટ થઈ જયા બોલ
મારા ટાસ્ક પૂરા નહી થાતાં ને શું કરું.
મારે તો હરે બીજા ટાસ્ક લેવાની
મારે ટાસ્ક પુરા થઈ ગયા
મારે રેકોર્ડિંગ ના ટાસ લેવાહે ફકરા બોલવાના
શુ બોલ
ફકરા ફકરા બોલવાના રેકોર્ડિંગ કરીને મેલવાનું એ રીતે ચેક થાય.
એ બીજા ફોન થી રેકોડિઁગ ચાલુ મેલી જવાનું.
હમ્મ હ
તો
ઈ ચાલુ કરવા ના આવે ચાલુ કરીને ખાલી આપડે વોસવાનું હોય.
એવું કરવાથી પૂડા ટાસ્ક કમ્પ્લીટ થઇ જાય,
જી આવે ઈ કરવાનું કેમ
હમ્મ
એક એક ખાલી લું લીલું આવે ને લીલું
હા
લિલુ ના આયુ
તો હ
તું કે લીલું હોત તો તારે કે છેટલો પૈસા હો વિચારતી વિચાર્યું હોય,
અટલે એક પતુ આર મુગ્ણાના આવે,
એલા હું તને એલું ખાલ છુધ મારું તું ફોટો તો છે ને મળી જાય હે જાય આવું
સેના તનું મે જ તુ આવે,
છે ને
તા
મારે મેજ જેટલાઈ પડીદરાના
ઓલા ઓલા ડીડી ના નેવા પડતા હજે એટલે વાયબ્રેશન મારે હે,
મારે વાયબ્રેશન ચોવી કલાક વાયબ્રેશન ચાલુ હોય મારે ખુદા અમારી ઇંગોલ ચાલુ જ ના હોય
વાઇબ્રેશન સારું ફોન વાઇબ્રેટ ચલો મારે મે
હા
મારે ફોટા શીખયા મારાં આધા અધા આધા
હમ પોટ પછ થોડું પોટા એડ કરવાનું છે. ફોટો એવો એડિટ કરવાનોન જૂન ફાટાયના
ઓમન કરી ક એમ તો પૂરો
હુ તાર હું એવા એવા ફોટા એડિટ કર છું મને દસ
દમ્બુટ મારા જે હાર હાર ફૂટા છે ખાલીલા દ ફૂટા પગડીયા ખાલી.
અમ એપ્લિકેશન લાવવા પડશે એક દોસ્તાર પાયાથી. હ
તો તું મન કદારમ કરી છે એમ.
હ તો મારે ડાઉનલોડ કરવાથી એડિટ થઈ નહી પર.
તારાની પેલા મારા કરીયાળ.
અલામું તારા પેલા કર્યું એ હ
એટલે બાર મિનિટ પૂરી થઈ જાય ફોન ખપી જાય આવે શું કરશે?